કેમ છે?
મજામાં છીએ. તમે કેમ છો દેવજીભાઈ? તમારું શું નામ જણાવી.
હા તો અમે અમે મજામાં છીએ. તો તમે શું કરી રહ્યા છો હાલ?
અત્યારે અમે બાર ઠંડામાં બેઠા છીએ. અત્યારે તડકાની ઝાડે છે શેતુરનું ઝાડ આવે છે. ગામડામાં ફેમસ
હા, વાત તમારી સાચી તો, મુ તમાને એક વાત કેવા માગુ, હુ તમે ગામડામાં રહો છો? જે અમુક લોકો પણ રતા હશે તો, એમાં એવું થઈ ગયું છે કે. હાલના સમયમાં તમે જોતા હશો કે, ગરમી કઈ રીતે વધી રહી છે, જે લોકો ગરમીમાં રહે છે. જે ગરમીનું જે ખૂબ જ પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે તમે જોતા હશો કે, જે શહેરમાં રહેનારા લોકો જે પ્રદુષણ થી પીડાતા હોય છે, જે વાયુ પ્રદુષણ ધ્વની નું પ્રદૂષણ જે પાણીનું પ્રદૂષણ ને, જે હવાનું પ્રદૂષણ થાય છે, તેના કારણ લોકોને ઓક્સિજન લેવામાં પણ તકલીફ પડતી હોય છે, જે ગરમી જે રીતે વધી રહી છે. તે જ રીતે જો આવી રીતે ગરમી વધતી જશે, તો ભવિષ્યમાં આપણને ઘનુ બધું નુકસાન થશે, તમે કદાક સાંભળ્યું હશે કે, જે ગરમી વધવાનું મેન કારણ જે વૃક્ષો કપાઈ રહ્યા છે. જે વરસાદ નથી પડતો, જે આપણે જે વૃક્ષો કપાય, જેના કારણે ઓક્સિજન વધી રહ્યુ, ઘટી રહ્યું. કાર્બન ડાયોક્સાઇડ વધે, તેના કારણે ગરમી પડતી હોય છે, તો હું તો એવું કેવા માંગ? જે રીતે લોકોને હવે સાચવીને રાખવી પડશે, અને આવનારા આપણે વધુ ને, વધુ વૃક્ષો વાવા જોઈશે, અને જો આપણે વધુ વૃક્ષો નહી વાવીએ તો, આપણે ચોક્કસ રીતે આપણું જીવન કે, આપણી પેઢી આવનારી પેઢી ખુબ જ ખતરામાં જઈ શકશે. આપ તો હજી સારું છે કે, આપણે હજી ગામડામાં રહીએ સી, એટલે કશું વાંધો આવે એવું નથી, પણ જે શહેરમાં રહેનારા લોકો છે, તેમને હજુ ખુબ જ તકલીફ કારણ કે, તેમને શ્વાસ લેવામાં કે, બીમારી થતી હોય છે. તો હું તો એટલું જ કહીશ કે, ઘણી રીતે ઘણી તકલીફો થતી હોય છે, તો મુ તમને એક સવાલ પૂછવા માગુ છું કે, તમે મને માહિતી આ કે ડિટેલમાં કે, આ ગરમી વધે હે, એનાથી આપણને શું નુકસાન થાય છે જે આપણે પર્યાવરણ નું જતન કઈ રીતે કરવું પડે, શું તમે મને એના વિશે ડિટેલમાં બે મિનિટ જેવું બોલી શકશો, કહો ને?
આ. ગરમી ને પડવાના મુખ્ય ત્રણ-ચાર કારણ જેમ કે, પહેલું તો એક વૃક્ષો કાપવા, અને બીજું છે જ્યાં સિટી ના લોકો દ્વારા વપરાતા, એર કન્ડિશનર
એર કન્ડિશનરના જે કમ્પ્રેસર હોય છે, તે બહુ જ એટલે બહુ જ મોટા પાયે ગરમ હવા છોડી રહ્યા હોય છે બહાર.
હ.
તેથી ગરમીમાં તે હવા સોંક ઉમેરાઈ જાય છે, તેથી ગરમીની હવા બહુ વધારે હોવાથી ઠંડી હવાને પણ તે ગરમ કરવાવામાં મદદ કરે. જેથી ગરમીનું પ્રમાણ બહુ વધી રહ્યું છે.
તમે કન્ટિન્યુ બોલ્યું રાખો.
એવું રાખોઆ, બધું કારણ આ લીધે ગરમી ખૂબ અતિશય પડી રહ્યો છે, અને ઉપર થી જે વૃક્ષ નથી, તેથી વરસાદ પણ નહીં આવે. વરસાદ ના આવવાથી, ગરમીનું પ્રમાણ વધે. આવી બધી પરિસ્થિતિઓના કારણે જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.
હા, બીજા કારણો વિશે માહિતી હાલ
કારણો પછી આ એક કોઈ મને જેટલું ખબર હતી, એ પ્રમાણે આ બે ત્રણ કારણો મારા નજરમાં હતા.
હા, તો જી તમે વૃક્ષોનું જતન કઈ રીતે કરશો? વૃક્ષો કે રીતે આવશો શું કરશો વક્ષો માટે?
વૃક્ષોમાં જે વૃક્ષો વ વધારે પ્રમાણમાં ઓક્સિજન અને વધારે પ્રમાણમાં છાયડો આપવામાં મદદ કરતા હોય. તેવા વૃક્ષો વાવવા ખુબ અનિવાર્ય છે આ પરિસ્થિતિમાં.
બરોબર આગળ?
આ પ્રમાણે આવી વસ્તુ કરવાથી ગરમીનું પ્રમાણ કદાચ થોડુંક ઓછું થઈ શકે.
બીજી કઈ માહિતી?
બીજી કઈ માહિતી તો મારા પ્રમાણે મને જણાવ્યા જેવી લાગતી નથી. તમને કઈ જણાવવા જેવી હોય તો તમે જણાવ શકો? કીટ ક હા, ના.
હ તો તમે એને કંટ્રોલ કઈ રીતે કરો?
ગરમી એટલે મુખ્ય રૂપે અમે તો જોય ઘરમાં એક.. પંખા જેવી સુવિધા છે પછી. આપડણે કુલર જેવી સુવિધા છે તેની મદદ લઈ શકીએ છીએ અથવા ઘરના નળિયા ઉપર ઠંડુ પાણી નાખવાથી ઠંડુ તો રૂમ ઠરી જાય છે પાણી નો બગાડ થાય પણ. શું કરીએ તો ગરમી તો કે જોવો તમે તમે જોઈ રહ્યા તમારા બાજુમાં એટલી જ હશે ગરમી કેટલી ગરમી છે?
વાત તમારી સાચી ગરમી તો છે. ગરમી ભવિષ્યમાં વધશે પણ એવું મૂ કવા મામાંગુ હું? કે જો ગરમીને કંટ્રોલમાં નહીં કરવામાં આવે તમે વા કારણો તો કીધા. પણ એમાં જે મેન કારણ છે કે જે વૃક્ષો કપાઈ રહ્યા છે પછી જે વરસાદ નથી જે ગ્રિનહાઉક ઈફેક્ટ થાય છે જે ઓઝોન સ્થર નબળું થાય છે જે અન્ય પછી જે ઓઑક્સિજનનું લેવલ કમ થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યો છે જે મિથેન દામના જે ક જે તત્વો છે તે એનું પ્રમાણ વધી રહ્યું છે તેના કાર કારણે ગરમીનું તાપમાન ઊંચું આવી રહ્યું છે હવે જો આવું જ તાપમાન રહેશે તો તમે જો શો કે ઘણી જગ્યાએ તમે જે ગરમી વાળા વિસ્તારોમાં. વરસાદ નથી પડતો જે વરસાદ ના પડવાના કારણે. એવી જે જમીન પણ સુખી રહી જતી હોય છે જે જમીન સુખી રહે એટલે, કે વાવેતર ના થાય હવે તમે માની લો કે તમારી પાસે. દસ વીઘા જમીન છે પણ જે જમીનમાં પાણી જે ના હોય તો તમારે પાણી જે. હાલમાં તમે મીઠાવાળું જે પાણી છે જે તમે ઉપયોગ નથી કરી શકતા જે પૃથ્વી પર જે પંચોતેર ટકા પાણી છે તેમાં પંચોતેર ટકા પાણીમાંથી ખાલી એક- ટકો જેવું પાણી કે જે આપણે પહી શકીએ છીએ. અને જેનું આપણે ખેતી માટે લાયક ઉત્પાદન કરી શકીએ તો આવી રીતે જો પાણી, ઉપયોગ નહીં થાય તો ખ ખુબ લાંબા ગાળે ખુબ જ નુકસાન થશે અને આવનારા સમયમાં ઘણી ભેટીઓ પણ નુકસાન થઈ શકે તો તમારે. શું કેવું જો કે કે પાણી નો કઈ રીતે બચાવ કરી શકાય?
પાણી નું અત્યારના અત્યારની નવી. આધુનિક પદ્ધતિ પ્રમાણે અત્યારના લોકો ઘરમાં જે. બ પાણી એમને વાપર્યું હોય તેનું રિસ્ટોર કરીને ફ્લસ કરવા માટે હાથ ધોવા માટે ફ્લશ વાળા હાથ ધોવા માટે બહુ જ ઉપયોગ કરી રહ્યા છે આવી પદ્ધતિ તમે થોડો પણ- પાણી નો બચાવ કરી શકો છો અને જે વરસાદ આવે છે તે પાણીથી તમે. પોતાના હાથ પગ થઈ શકો છો અમુક કાર્યમાં તે પાણીનો ઉપયોગ સર સારી રીતે કરી શકાય છે જે વરસાદના પાણી તમે ઢાબા ઉપર કે, પોતાના ઢાબા ઉપર એક ટાંકી ફિટ કરવાથી. એથી ટાંકી માંથી પાણીના વરસાદના પાણીનો સંગ્રહ થઈ શ, કે એથી વરસાદના પાણી ની મદદ થી તમે અમુક રીતે થી સેવ કરી શકો છો, તેનાથી ઉપયોગ થાય છે, આ પાણીને એવું નથી કે, નથી થતું. પાણી સારું જ આવે છે. વરસાદ ના પાણી ન આવે, પયોગ તમે સેવન કે, ઉપયોગ કરી શકો એમ.
માહિતી હાલો.
વધુમાંથી માહિતી માટે તમારે એક વાર એઆઈ નો ઉપયોગ કરવો. જરૂરી સમજીશું.
હા, તો એઈઆઈ ને પૂછવું જોઈએ કે, કઈ રીતે આપ આપણે પાણી નું રક્ષણ કરવુ જોઈએ, તો હું તમને હા, તો હું તમને એક વાત કહું
હમ.
એમાઈ કદા તમને તમે કદા તમે જે ગામડામાં રહો છો, તે ગામ ગામમાં એક બોર હશે, જે સરકારી બોર કહેવામાં આવે.
હા છે.
એ તમે ના મોનો કે ના મોનો, પણ તમારે એવું જોવાનું. કે જ્યાં બોર હોય ને, ત્યાં પાણી ઢોળાતું જે વેડફાત હશે તો, તમે જોજો વાર જોયેલો છે.
હા તી થાય છે, આવી આવી અમારા ગામમાં બે બોર છે, બંને બોરમાં થોડું થોડું પાણી ટપકે છે, થોડું-થોડું નહી, વધારે પ્રમાણમાં ટપકે છે. એનું શું કારણ હોય શકે?
એમાં ભૂલ કેની.
ગામના સરપંચ છે, તેને પેલેથી સરૂ હરકું કરાવવું પડે.
હમ, તો એવી રીતે ઘણા પરિબળો અસર કરતા હોય છે. જે પાણીનો બગાડમાં જેમ આપણે જ આપણામાં જે સિવિક સેન્સ નઇ, વધું આપણે જ નથી. તમે કદાચ પાણી ભરાવા મુક્તા હશો ને, ડોલું ભરાઈ રહે, છતાં પણ પાણી વેઠફાતું હોય, જો આ નહીં બદલીએ તો, દેશ બદલવાનો હે ને.
ના, ના, આપડે પોતાની જાત નેજ નહી બદલી શકીએ, આપડે દેશ બદલી ક્યાંથી શકીએ વાત બરાબર છે.
આપે બીજાને આપતા હોઈએ છીએ, પણ આપણામાં જે તે સેન્સ નથી હોતું, તમે જો કે જે ગંદગી વધી રહી છે, આપણા ભારતમાં. તા નથી, તેમાં ઘણા લોકો જોતું હોય છે કે. જેમ ગમે ત્યાં જે બસ સ્ટોપ પર તે મસાલા ગુટકા ખાઈને, જે થૂકતા હોય છે. તો હવે આપણે તો એનું જે લોકોને પછી એમ કહે છે કે, જે ભારત દેશ છે. એ સ્વચ્છ નથી ને, કઈ જે અલગ-અલગ. ખામીઓ કાઢે તો, તમારે શું કેવુ આના વિષે?
વાળ એ આગળ
હા, જો તમે જે કહો છો કે, આગળ વાળ તો, આગળ જે આગળના સમયમાં ઘણું બધું નુકસાન થશે. તો જો હું તમને એક વાત કહુ. કે હવે પર્યાવરણ ને બચાવવા માટે, આપણે ઘણા બધા આંદોલન કરવા પછી. તો તમારે શું તમે આંદોલન માટે જોડાવશો, અને એના વિશે માહિતી આ
આંદોલન માં જોડાઈ શકાય છે, આંદોલન કરવું આમ ફરજીયાત હોવું નથી, પણ તમે દેશ બચાવવા માંગો છો, તો તમારે આંદોલન જરૂર કરવું જોઈએ.
જેમ કે આંદોલનમાં તમે પાણી આગળથી તમે કઈ શકો કે, પાણી બંધ કરી દો. એવી રીતના પણ તમે કરી શકો છો એમ.
તો પર્યાવરણને બચાવવા માટે ખેતી પણ જરૂરી હે.
ખેતી જરૂરી ખેતી જરૂરી છે, ખેતી હશે તો, જ બધા લોકો પોતાનું પેટ ભરી શકશે, ખેતી વગર કઈ નથી, ખેતી માટે પણ પાણીની ખૂબ જરૂર. પડે છે, ખેતીમાં પાણી ના તમે
તમે પણ ખેતી કરતા હશો ને.
ખેતી અમારે મેં કોઈ દિવસ આવું કર્યું નથી, પણ જે અમુક થોડા કાર્ય હોય છે, જેમકે ખેતી ને લગતા, જેમ કે ખેતર ખેડાવામાં ટ્રેક્ટર પર બેસવાનું જોવાનું. પછી પાળ બાંધવાની પોણત કરવાનું બધું, થોડું-થોડું અમને અંદાજ છે કે, કેવી રીતના થાય. થોડું-થોડું કરેલું છે.
વાત સાચી તો, અમે પણ ખેતી કરીએ છીએ, જેમાં મારે સો વિગા જમીન છે. એમાં સો વિગામાંથી મે પચાસ વીઘા જેવી મગફળી વાવેલી છે, જે પચાસ વીઘા જમીનમાં ફળી વાવી છે, તેમાં મને સારું ઉત્પાદન મળ્યું છે, જે મને એક મહિનો થયો. છે ને, જે મગફળી સારી છે, હાલ હું તે મગફળીમાં જ આટો મારવા આવ્યો છું, જે મગફળી મે મારા જે ભાગીદાર છે, તેમને વાવવા આપી છે, જોકે પચાસ વીઘા, હું મગફળી જાતે ના વાવી શકું. એટલે મારે જે પાંચ જે બોર્ડ છે, પર્સનલ એમાં અલગ અલગ રીતે ભાગીદારો રાખેલા છે, જે માહિ મગફળીમાં જેઈ કઈ ખોડ બોડ પણ કથી ઉગ્યું નથી, અને જે અમે પાટલા પ્રમાણે જે પાતલા મગફળી વાવીએ છીએ, તે રીતે વાવી છે. તો તમારે શું કેવું છે? આ તમે કઈ તમે કઈ મગફળી વાવો?
મારે કોઈ એવું અમે કોઈ દિવસ અમે ખેતરમાં અમારા ખેતરમાં મગ થોડી અમે સેવન કે, વાઈ જ નથી, કોઈ દિવસ કારણ કે અમારે જમીન એ પ્રમાણે છે. હા, એ પ્રમાણે ની જમીન હતી. હા, કપાસ થાય છે. ઘઉ, બાજરી.
સારું, સારું તો આપડે, પછી વાત કરીએ.